હલો હલો ભાઈ મારો અવાજ આવે છે?
હા આવે છે ને
શું કરો છો અત્યારે
બસ કઈ ની અમે એવું પ્લાનિંગ ગોઠવ્યા હતા હતા કે જેમ કે અમે તમે ત બે કલાક મોરેજ અમે તમને ફોન કરતા હતા કે તમારો ફોન આવી ગયો હવે એવો પ્લાન ગોઠવતા હતા કે તમે મારી સંગાત કે બ ણે રણ અ રાણ જશું આપડે હા સૌરાષ્ટ્ર બાજુ પ્રવાસ કરવાનો હતો હા ફરવા જવાનું હા ત્યાં ત્યાં જાવું તું પણ આપડે કીધું ચલો વાંધો ને કીધું આપડે મેહુલ ભઈને લઈ જાય તો પણ વાંધો ના આવે જેમ કે આજ આપડા દોસ્તાઓ એવા સાથે જોડે એ હોય કે આપડે ફરવાની ત્યાં મજા આખી અલગ આવતી હોય છે જેમ કે ત્યાં એવી મજા આવતી હોય છે જેમ કે આપડે દોસ્તારો મજા મસ્તી કરીએ સારી એવી ગાડી લઈને જઈએ તો પણ અ ત્યાં અ ના બસ નઈ લઈ જવાની આપડે ગાડી લઈ જવાનું છે જેમ કે આપડે ગાડી લઈને જઈએ ને ત્યાં પણ એવી મજા આવ તી હોય અલગ અલગ રીતે એવું પરફોર્મન્સ મળે કે આપડા મિત્રો સાથે જોડા જેવા સા થે ફરવા જઈએ તો પણ ત્યાં ફરવાની મજા આવતી હોય છે આપડે દ્વારકા બાજુ જવાની હું વાત કર તો તો દ્વારકા જવાનું છે પછી ત્યાં સોમનાથ જવાનું છે ગિરનાર જવાનું છે પછી ગોપી તળાવ જવાનું છે પછી એ બેટ દ્વારકા જવાનું છે પછી નાગેશ્વર મહાદેવ જવાનું છે પછી દીવ જવાનું છે પછી દમણ જવાનું છે એ પછી જવાનું પછી વીરપુર જવાનું છે પછી કાગડ જવાનું છે જેમ અલગ અલગ રીતે આખા ધોમજ લેવાના હતા.
બ મજા આવે ફરવાવામાં.
હા એ વાત સાચી છે ફરવાની મજા આવે એવી રીતે આપડે જ જાવું છે જેમ કે આપડે મિત્ર સાથે હોય ને ત્યાં આખી પ ફરવાની જ ત્યાં મજા આવતી હોય છે જેમ કે આપણે આપડે બંને હોય તો. પણ વાત જ અલગ હોય છે જેમ કે તમે આપડે બે મસ્તી કરતા હોય ગીત વગાડીએ ગાડીમાં ગાડીમાં જતા જતા હા પ સારી હોટલમાં જઈએ છ સારા પરફોમન્સ માં જઈએ પછ સારી. એ દુકાનો અત્યાર આ આ એમ કે એવી રીત. તે આપણે અલગ અલગ જઈએ તો પણ ત્યાં અલગ રીતે જ. ત્યાં ફરવાની મજા આવે છે જેમ કે ત્યાં આપણે બંને જઈએ તો પણ એકલો મજા ના આવે સારા મિત્ર. ચાર પાંચ છ જેવા લઈ જઈએ તો પણ ત્યાં મજા આવે
મું તમને એક ઘટના કહું હું મિત્ર. અમે મિત્ર સાથે ફરવા ગયા હતા અમે ત્રણ જણા હતા. ઘર ઘરના અમે કાકા બાપા ના છોકરા જ હતા અમે સુંંધાજી ફરવા ગયા તા અ હમણાં જ ગયા હતા વેકેશન પટ્યું ને ત્યારે સુંધાંજી ફરવા ગયા હતા અમે જાતા જે. ગયા ટ્રેનમાં પણ જે લોકલ ટ્રેનમાં પછી એટલી મજા આવે ને તમે વિચારી ના શકો ટ. ટિકિટ ના લઉ તો પણ ચાલે પણ આપણે જે નિયમો નથી. તોડવા જોઈએ એટલે અમે ટિકિટ લીધી તી પછી. તમે હજાર ટ્રેન હેડતી હો ને ટ્રેન ત્યારે તમારે ડબ્બા વચ્ચે રઈને જુઓ ને તો ડબ. જે જે હલતા હોય ને તે જોવાની મજા આવે પછી ટ્રેનમાં ઉભું રહીને જે પવન નો આનંદ લેવો પછી જે. સ્ટેશને ઉભી રે ત્યાં ઉતરવું મજા આવે પછી અમે ત્યાં જે સુંંધાજી પણ મિત તમારા જેવા મિત્રો હતા ત્યાં ફરવા ગયા હતા. તા પછી અમે જ્યાં ત્યાં ફર્યા. પછી માતાજીની આરતી કરી અમને જે માતાજી ની આરતી કરી તી ને ત્યા ખુબ મજા આવી તી કારણ કે માતાજીના. માં એવું વાતાવરણ બની ગયું કે શું કેવું અમે જે પાછળ. તે જે આરતી નો આનંદ લેવાની જે મજા આવતી તી ને એ અલગ જ હતી એવી હું તો રાજી રાજી થઈ ગયો છુ પછી આર જે ગુફામાં જવાની જગ્યા છે તમે કદાં ગયા હશો સુંધાંજી. ત્યાં પણ સારું એવું ઠંડુ ઠંડુ વાત. તાવરણ છે અને ગુફામાંથી જે બીજી સાઈડ નીકળવાનું જે છે તે પણ સારું છે પછી. આરતી કરી રહ્યા આરતી કરીને પછી અમે બીજા દિવસે ધોળિયા ટ. ચડ્યા હતા પછી અમે જયારે વળતા આવતા તા ને ત્યારે અમે અમે બીજ. સ્ટેશને ગયા હતા તેમાં ત્યા બીજા સ્ટેશને જવા માટે અમે જીપમાં ગયા હતા. એટલે મારો એક મિત્ર હતો એને કઈ કે શું મજા આવી કે જીપમાં. મને કારનો એ ભૂલતો નથી ખબર નહી એને કઈક એવી મજા મજા આવી તી. શીખર જી. માં એટલી મજા આવે કે તે મને એ કેહેતો કે મારે ફરી આ આરી જ જીપમાં બેસવું છે એ કઈક એવી એને ખુબ જ મજા આવે મને તો એવું લાગે છે જીપમાં બેસવાની કે જીપમાં એને પછી. પછી જીપમાં ઉતરી ગયો નથી તં તો પછી તે જીપને
હા તમારી વાત સાચી છે જેમ કે જેમ કે જીપમાં મજા આવતી હોય છે એવું કોઈ કોઈને. ગાડીમાં મજા નથી આવતી જીપની અંદર જેવા માણસો અંદર સારા સારા માણસોની અંદર. જે ડ્રાઈવરો હોય છે જે ટ્રાવેલ કરતા હોય છે જે સારા સારા ધોમમાં લઈ જતા હોય છે. ડ્રાઈવરો એવા એ રી. ના બેહારવામાં આવે છે જેમ કે અલગ અલગ રીતે સારી આપડે મજા લઈ શકીએ જેમ. માણસ બેઠુ ઈ મજા લઈ શકીએ જેમ અલગ અલગ રીતે મજા લઈ શક. તું હોય જેમ ડ્રાઈવરોની અંદર એવી સિસ્ટમ હોય છે જેમ કે આપણે ડ્રાઈવરને જે આપડા જે શું કહીએ કેમ કે જે આપડા સ એ પેસેન્જર ને આપડે બેસાડતા હોય છે પણ એ પેસેન્જર જે આપડા સામે આવે આપડા ગાડીમાં જ બેસ જ ઈ પ્રમાણે આપણ ને બેહારતા હોય છે એ જ તમારી વાત સાચી છે જેમ કે અલગ અલગ રીતે તે અમારો એક મિત્ર હતો ત્યાં પણ સુંંધાજીમાં મોજ કરીને આવ્યો હતો સુંંધાજી જગ્યા એવી છે જ ત્યાં પણ તં તરતો જ મજા આવતી હોય છે, અલગ અલગ રીતે ત્યાં મજા આવતી હોય છે, જેમ કે આપડે રીતે આપડે મોજ કર મજા કરી પણ એવી રીતે એ પણ મજા કરતા હોય છે, હા પણ હું એ વાત કરતો હતો જેમ વિવિધ રીતે આપણે મજા કરવા જવાનું છે જે સૌરાષ્ટ્રની બાજુ માંથી કાઠિયાવાડ છે જે પછી, સારો દરિયા કિનારો જેમ અલગ અલગ રીતે ફરવાની મજા આવે ત્યાં પણ આપડે સારા જઈએ પણ આવી રીતે મજા કરીશું જેમ કે આપણે આપડે બંને મજા જ કરીશું આપડે બંને સારો ફોન લઈ જવાનું છે બસ ત્યાં અ ફોટા પાડવાના છે સારી હા એ પણ લે જુરો પણ એ ત્યાં ફોટા પાડવાની મજા આવશે ત્યાં વ્યુઝ પાડવાની મજા આવેશે અલગ અલગ રીતે ત્યાં મજા આવે હા હા તમારી પણ વાત સાચી છે.
ફરવાની પણ મજા આવેને બધી મજા બી રી મજા આવે હા બોલો તમે થોડી વાત કરી લો
હા મો એ કર માગુ છું જેમ કે આપડે, અંદર એવ ઉત્સાહ એવો જ હોય કે આપડે પ્રવાસ ગયા છે ત્યાં ફરવાની મજા આવશે ત્યાં અલગ અલગ રીતે ફ ફોટા પાડવાની મજા આવશે ત્યાં આખો ઉત્સાહ એનો અલગ હોય છે જેમ આવી રીતે આપડે મજા કરીએ ને તો પણ ત્યાં આખી મજા જ આ અલગ હોય છે આપણે સારી ગાડી લઈને જઈએ પણ સારો એવો કેમેરો વાળો સારો
ગાડી ઉપર બરોબર છે ગાડી ઉપરથી તો મને ઘણી વાત અમે પણ જે જો તમને જો ફરવા જાવ ને તો એક તો શાળાના પ્રવાસ માં, પછી મિત્રો સાથે અને જે પરિવાર સાથે ગયેલા પ્રવાસ માં જ મજા આવે. કેમ કે હમણાં તમે વાત કરી કે ગાડી લઈને જવું જોઈએ પોતાની પોતાની ગાડી ના હોય તો તમે ભાડે પણ કરી શકો છો પણ આપણે વર્ષમાં એક વખત તો ફરવા જવું જ જોઈએ કારણ કે કે આપણે જે જે માનસિક તણાવ હોય છે પછી જે આપણે પ્રકૃતિ સાથેનો વિલાપ જે થયેલો તેને આપણે જાણી શકીએ પ્રકૃતિ માં આપણે આનંદ મેળવી શકીએ આપણા માઈન્ડ એને રિલેક્સ કરી શકીએ ઘણા બધા ફાયદા થાય છે. અમે હમ જ્યારે ચોમાસાની સિઝનમાં અમે અંબાજી ફરવા ગયા તા ફેમિલી સાથે અમે ગાડી બુક ને ગયા હતા અમારો જે દાદા નો પરિવાર છે ને તે ગયા હતા એટલે વળતા જયારે અમે તે અંબાજી ગયા પછી અંબાજી થી જે આપણે પહાડ છે ને તે આ પહાડ તેની ઉપર ચડવાની મજા આવતી હતી કારણ કે તે વાતા તે સમય એવું વા વાતાવરણ થઈ ગયું હતું ને કે વાદળા વાળું વાતાવરણને થોડા થોડા અમુક ટાઈમે છાંટા છાંટા આવ દાદા અને અમુક ટાઈમ છાંટ છાંટા નહતા પણ આવતા એટલે એવી રીતે હા એવી રીતે ઠંડા વાતાવરણમાં ચડવાની જે મજા આવતી હતી પછી ત્યાં જ પડી અમે માતાજીના દર્શન કર્યા પછી વળતા પણ હેરતા જ હેરતા આવ્યા હતા. એટલે એવી રીતે અમે ખૂબ હા વળ છાંટા એટલા બધા નતા પડે આનંદ ખુબ આવે કે એક એવા મિત્રો હોય પછી તે આપડે પરિવાર પણ હોય એટલે ખુબ મજા આવી જાય પછી. અમે ત્યાંથી અમે દાંતીવાડા ગયા હતા દાંતીવાડા જે વરસાદ ના સમયે તમે જોઓ ને તો તમને અલગ જ મજા આવે. તે વાડામાં ભીડ પણ ખૂબ હતી તે સમયે પછી જે આપણે જેમ જે રસ્તા ભીના હોય ને ત્યારે તમે ફરવા જાવ ને તો તમને મજા આવે. કારણ કે જે રીતે રસ્તા ભીના હોય તમને પછી તેમાં ચાલો પાણી ભરાયેલું હોય તે સમયે જે પહાડો ઉપર ચડવાની પછી પહાડ માંથી જે ઝરણા વહતા હોય તેમાં પણ ફરવાની અને તેનો લુપ્ત ઉઠાવવાની જે આનંદ ઉઠાવવાની જે મજા છે ને તે ક્યા ના મળતી વાચત સાચી તમારી.
જે તમારી વાત સાચી છે દાંતીવાડા નું આજુ બાજુ જે ઠંડુ વાતાવરણ એવું અલ આવેલું છે પહા પહાડો વાળું વાતાવરણ આવેલું છે ઝાડો વાળું વાતાવરણ આવેલું છે સારું એવું લીલવણ એવું ત્યાં ઉગાડવામાં આવે છે જેમ કે આપણે સારા ફોટા પાડી શકીએ ને તો પણ સારું આવતું હોય છે. તેવડા ડેમ છે ને ડેમની અંદર એટલું બધું પાણી ભેગું કરવામાં આવ્યું છે જે
તમે જે પ્રકૃતિ વાળા વાતાવરણ માં ફરવા ગયા તો કહો ને
હા પ્રકૃતિ વાળા વાતાવરણમાં હું ગિરનાર માં ગયોતો. ગિરનાર ની અંદર જે એવું વાતાવરણ એવું હતું કે જેમ કે હું મારા ચોમાસા ની અંદર ફરવા ગયો તો એવા સારા મસ્ત એવો વરસાદ આવતો હતોને હું ફરવા ગયો તો એ વરસાદની અંદર સારું એવું પરર્ફોર્મન્સ મળે કે જે જેમ કે હું સારા સ્વર્ગમાં આવી ગયો છું હા હું સારા સ્વર્ગમાં આવી ગયો છું ને એને આપને એવું એલ થાય કે જે આખું અને ફરવાલાાયક સ્થળ એવું છે ને એ આખું અલગ જ છે. એવું હોય છે કે જેમ કે અલગ અલગ રીતે વાત કરીએ છીએ જેમ કે આપડે સીડીઓ ચડતા હોય સારું પાણી એવું આવતું હોય છે જેમ કે આપણને એવું લાગે આ ઝરણું તો અલગ જ રીતે આવતું હોય એ ઝરણું એવું હોય છે કે જં... આપડી રીતે આપણે નાવા પણ પડતા હોય છે ને તો પણ નાવાની પણ મજા આવે એવું સારું એવુ. મસ્ત ઠંડુ ઠંડુ બવ પાણી હોય છે જેમ અલગ અલગ રીતે કે ત્યાં ફરવાની મજા આવે છે ત્યા તે ઉપર ચડ અમે એક સારો ડેમ ગો યો જોયો હતો તે ડેમ ની અંદર અમે એક અલ્ટ્રા ફોન હતો અમારી જોડે સેમસંગ અલ્ટ્રા પ્રો મેક્સ એવું ફોન અંદર એવું જુમિંગ કર્યું હતું પણ એક સેમસંગ મતે છે. તે માછલી દેખાણી માછલી દેખાણી એટલે મને એવું થયું કે કે સેમસંગ અલ્ટ્રાફોન આટલું જુમિંગ કરે છે કે અમને એવું થયું કે સેમસંગ અલ્ટ્રાની વાત જ ના થાય એટલો બધું પર પરફોમ્સ વાળો ફોન હોય છે. જેમ કે અલગ અલગ રીતે આપડે ફો ટા પાડવા હોય તો પાડી શકીએ એઐઆઇ દ્વારા અલગ ફોટા બનાવા હોય તો પણ બનાવી શકીએ છી જેમ કે ગિરનાર માં એવું વાતાવરણ સારું એવું લીલવણ વાળું વાતાવરણ હોય છે લીલાછમ જાડું હોય છે એવી રીતે પાછળ ઝાડાના ફોટા એવા અલગજઅ આવતા હોય છે જેમ કે આપણે અંદર અ એડ કરતા હોય છે ઇન્સ્ટાગ્રામ માં છે ટેલિગ્રામમાં છે વોટ્સઅપમાં છે એવી રીતે અલગ એડ કરતા હોય છે ને આખી અલગ જ મજા આવતી હોય છે.
જે આપણે ફરવા જવાનો મતલબ એ નથી કે આપણે ખાલી આનંદ ઉઠાવીએ આનંદ પણ ઉઠાવો જોઈએ. પણ એ જે ફરવા જવાનું આપણું જે મેન હોતું હોય ને જે ફોટા પાડવાનું. તમે ના વાત કરી કે સેમસંગ ના કે આઈફોન ના ફોટા સારા આવે વાત સાચી હું તો શું કઊ કે જે આપણે પ્રવાસ જઈએ છીએ ને તેનો મેન હેતુ જ ફોટોગ્રાફીનો હોય છે. કારણ કે જો આપણે ફરવા જઈએ માની લો કે આપણેે અંબાજી સુંંધાજી સૌરાષ્ટ્ર બાજુ તમે ફરવા ગયા છો પણ તમારી પાસે જો તેના તે તેની જે મેમોરીજ ના હોય કે અમે આપે ફરવા ગયા હતા હમણાં હું જે કચ્છમાં ફરવા ગયો હતો. ત્યાં મારા મિત્રો મોબાઈલ લઈને આવ્યા હતા પણ હું નતો લઈ ગયો. એટલે અમે જે તેમના મોબાઈલમાં ફોટ ટા પાડ્યા હતા તે હાલ મારી પાસે છે એટલે આ ભાઈ જે ફોટા પાડયા તે મારી એક મેમોરી બની ગઈ કે એ ભવિષ્યમાં અમે જોશું તો.. અમને યાદ આવશે કે ના અમે આમાં સ્કૂલ દ્વારા અમારી શાળા. દ્વારા અમારી સંસ્થા દ્વારા આવી રીતે પ્રવાસ કર્યો તો અમે અમારી કોલેજમાંથી આવી રીતે પ્રવાસ કર્યો તો અમને ફરવાની મજા આવી તી હતી ત્યાંના લોકો ત્યાંની રહેણી હા. ત્યાંની રહેણી કેણી ત્યાંના પછી જે લોકો કેવા હતા પછી ત્યાંનો જે જમીન વિસ્તારની તેની જે બધું ભૌગોલિક સ્થિતિ વધુ આપને જાણવા મળી રહે છે એટલે આપણે મે આપણે હા. વાત સાચી એટલે આપણે મેઈન હેતુ શું હોવો જોઈએ ખબર ફરવા જઈને ત્યારે આપણે એક કેમેરો તો શક્ય કેમેરા મેન અને કેમેરા જે કેમેરો લઈને જાવું પડે પણ તમે જોયા હશે કે વાસ સાચી હા એટલે આપણે જે તમે ફરવા જવાનો પ્લાન કરો છો તેમાં હમારી જોડે તો કેમેરામેન એતો છે અને મારી પાસે એક આઈફોન પણ છે એ ખૂબ મોટો ફોટા પણ સારા પાડી લઉં છું એટલે આપણે જે ફોટાની પ્રોબ્લેમ હોય છે કે ફોટા બીજા પાહે પડાવાય એ આ કશું પ્રોબ્લેમ જોવા નહીં મળે એટલે આપણી બધી જે પ્રોબ્લેમો સોલ થઈ જશે જેના કારણે આપણે સારી રીતે ફરવા જઈએ આ પ્રકૃતિ નો આનંદ ઉઠાવી શકીએ. બીજુ પ્રકૃતિમાં આપ આપડું જીવન સમર્પિત કરીને આપણે જે જીવવાની જે જીવન જે
હા તમારી પણ વાત સાચી છે જે જીવન જીવવાની અલગ રીતે હોય છે તે પણ અલગ જ હોય છે જે લીલા છાનમાં જે ગિરનાર ની અંદર જીવનમાં આખું અલગ જ હોય છે.